એમ છો
એકદમ મજામાં હમણાં તો ઘરે જ બસ ચાલ્યા કરે છે તમારે કેમ ચાલે છે ઘરે બધા સારા તો છે ને
હા અમારા ઘરે બધા સારા છે હમણા તો બધા ઘર જ બેસી રહ્યા છેીએ કારણ કે તમે જાણો છો કે હમણા તો ગરમી ખુબ વધી રહી છે જેના કારણે આપણા હમણાં ગામડાઓમાં તો ખૂબ ગરમીનું પ્રમાણ વધવા માંડય્યું છે કારણકે જે આપણે ગામડામાં પહેલા એટલી બધ ઠંડક રહેતી હતી બપોરના ટાઈઇમ પર બી પણ હવે તો ખૂબ વધી ગઈ છે એટલે મોસ્ટ ઓફલી અમારા જે ગામના લોકો છે તે અમને તો બપોરે ઘરે બેસે છે આરામથી અને જે આરામ કરે છે કારણ કે બપોરે કામ નથી કરતા કારણ કે બપોરે જો કામ કરવા જઈએ તો પછી એમને ઘણા બધા તકલીફ પડે છે જેમ કે ચક્કાર આવી જાય છે એવું ઘણી બધા પ્રકારની થઈ જાય છે એટલે કે ગામમાં હવે તો ગરમી પણ એટલી ચાલીસ થી લઈને બેતાલીસ સેલ્સિયસ એટલી બધી વધી ગઈ છે એટલે કે એનું મુખ્ય કારણ તમે જાણો છો કે પ્રદુષણ છે એ એટલે કે ગામડામાં જેટલું વધારે પ્રદૂષણ થશે અથવા આપણા દેશમાં જેટલું વધારે પ્રદુષણ થશે એ આખા દેશમાં થવાની જ છે આ ગરમીનું પ્રમાણ કારણ કે ગરમી વધવાથી જેના કારણે આપણને ઘણા બધા પ્રકારના રોગો પણ થઈ જાય છે એટલે કે આપણેે એ વિચારવું જોઈએ કે જેટલું આપણે વધારે પ્રદુણ કરવું જોઈએ અને વધુને વધુ પ્રદૂષણ અટકાવવું જોઈએ કારણ કે પ્રદૂષણના કારણે આપણને આવી બધી બીમારીઓ જોવા મળે છે અને આ બધી પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કારણ કે આવીવે જો આપણે પ્રદૂષણ કરતા રશું આપણા દેશને તો પછી આ ગરમી છે તેને આ ભવિષ્યમાં ખૂબ વધવાની પચાસ સેલ્સિયસ પણ થઈ જશે એટલે આપે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણેે વધુ ને વધુ પ્રદુષણ કરતા અટકાવવું જોઈએ લોકોને પણ આપણે બી કચરો કચરો એટ કચરા પેટીમાં નાખવો જોઈએ અને ગંદકી કરવું અટકાવવું જોઈએ અને આપણા દેશને સ્વસ્થ રાખવું જોઈએ અને બધા લોકો સ્વાસ્થ પ્ર સારા રહેશે તો આપણા દેશનું ખૂબ સારું નામ પણ રહેશે અને આપણા દેશ આપણા રાષ્ટ્રીય આવકમાં વધશે એટલે ઘણા બધા લોકો બેરોજગાર થી માનીને આપણા સારા એવા કામ કરશે અને પોતાનું ગુજરાન ચલાવશે એટલે માર દ જ કેવું છે કે ગરમીનું મુખ્ય કારણ તો વધારે પ્રદુષણ જ છેતારે શુંશે તમારે શું કેવું છે ગરમી વધવાનું કારણે આમ પ્રદુષણ છે કે કઈ બીજું કારણ બી હશે કઈ
ગમી ઓોનુંું કારણ એક પ્રદુષણ છે અને આ મતલબમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે કારણ કે બધા લોકો આપણે તમે જાણો છો કેમ બધાની ઘરે ગાડી તો હોય જ છે અને ફોર વ્હીલર પણ હોય જ છે હમને એવું કોઈ પણ એક ઘર નથી જેની ઘરે ગાડી ના હોય તો જેથી કરીને બધાની ઘરે જો ગાડી હશે અને બધા થોડું થોડું કામ પ્રત્યે પણ જો એમાં ગાડી લઈને ગમે ત્યાં જશે તો મતલબમાં કેટલું બધું ધુમાડો નીકળે છે તે માટે અને કેટલું વધારે પ્રદુષણ થઈ જાય છે તો તે બાબતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે પણ કઈ પણ લેવા જવું હોય તો મતલબ ગાડી લઈને ન લેવા જોવી જોઈએ અને મતલબ આપડે એમ જ સાયકલ નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપડું શરીર પણ સારું રહે અને આપણે મતલબ પ્રદુષણ પણ અટકાવી શકીએ તો જેથી કરીને મને તો એવું જ લાગે છે કે આપે પ્રદુષણ એટલો સહયોગ આપી જ શકીએ અને ગ્લોબલ વોર્મિંગ વધવાના કારણે શું થયું છે કે મતલબ આકાશમાં જે ઓઝોન લેયર છે તો ઓઝોન લેયરમાં એવા કાણા પડી ગયા છે અને કાણા પડવાના કારણે જે સૂરજની કિરણો છે એ ડાયરેક્ટ મતલબ આપણને લાગે છે જેથી કરીને તેની કિરણ ડાયરેક્ટ લાગવાના કારણે આપણને ખુબ જ એવું જલન જેવું લાગે છે અને ઓઝોન લેયર હતી તોોટી પહેલા શું પારદર્શક નું કામ કરતી હતી એટલે કે બધી કિરણોને ફેલાવી દેતી હતી એટલે આપણને કિરણો બહ ચૂપટી નની હતી પરંતુ હમણાં આપણે બહાર નીળએ બપોરના ટાઈમ પર આપને કિરણો સીધી ચૂબે છે કારણ કે ઓઝોન લેયરમાં એટલા બધા કાણા પડી ગયા છે તો જેથી કરીને આપણને ખુબ જ વધારે એ તકલીફ થઈ રહે છે પરંતુ જો આપણે ઓઝોન લેયરને સુધારો કરવો હોય તો આપણે શું કે પ્રદુષણ અટકાવવું જોઈએ અને પ્રદુષણ જો અટકશે તો આપણે ઓઝન લેયર ખુબ જ એવી સારી થઈ જશે અને આપણને ગરમી પણ ખુબ જ ઓછી લાગશે અને આપણે ખુબ જ સારી રીતના બીજું બધું કાર્ય પણ કરી શકીશું પરંતુ આપણે એમ જ એને અટકાવી ના શકીએ આપણે મતલબમાં બધા લોકો એ પ્રયત્નો કરવો પડશે કોઈ એક જણા થી કઈ થઈ જવાનું નથી પરંતુ જો આપણે બધા વૃક્ષારોપણ કરીશું અને કચરો કચરા પેટીમાં નાખીશું ગમે ત્યાં થોડીક પણ જોવું હોય તો આપણે સાયકલ થી જ ઉપયોગ કરીશું એવી નાની નાની બાબતોથી આપણે પ્રદુષણ અટકાવી શકીએી અને આપણે આપણા ભાગનું પ્રદુષણ ખાલી અટકાવી શકીએ છીએ તો આખી દુનિયા જો પોતપોતાનો ભાગનું પ્રદુષણ અટકાવવા લાગી જશે, તો મતલબમાં ઓજન લેવરમાં ખુબ જ વધારે એવો સુધારો થશે અને ગરમી પણ ખૂબ જ ઓછી પડશે, અને જેથી કરીને આપણે ખુબ જ એવા સારી રીતના રહી શકીશું.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે આપણેે વધારે પેસ વ જોઈએ કે આપડ પ્રદુષણ બધી લોકો કરતા છે અને તમે જાણો છો, કે આજકાલ ના આધુનિક યુગમાં તો આપણા શહેરોમાં આપણા ગામના નજીક, આવા ઘણા બધા ઉદ્યોગો આવી ગયા છે, જેના કારણે આપણે જે ઉદ્યોગમાં નીકળતા કચરાઓ છે ઉદગ નીકળે ધુમાડા હોય છે, તે ખૂબ ઝેરી વાયુ હોય છે જેથી કરીને એ લોકો હવામાનમાં છોડે છે પછી એ આપણે આપણા સ્વાસ્થ્ય લેવામાં જઈએ છીએ, એટલે વાતાવરણમાં એટલું હમણાં તો બગડી રહ્યું છે કારણ કે વાતાવરણમાં ઓક્સિજનના પ્રમાણ કરતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે છે, જેના કારણે આપણે જે સ્વાસ્થ્ય લઈએ છી તેના આપણે આવા જે વાયુ આપણા શરીરમાં જશે, તો પછી આપણને ઘણા બધા પ્રકારના આવા નુકસાન થવાના જ છે, ફેફસાના રોગો કે પછી હૃદયમાં દુખાવો એવું બ થવાનું છે, એટલે કે આપડે એ ધ્યાન રાખવું જોઈએ કે આપડે જે આવા ઉદ્યોગો છે, તે યોગ્ય રીતે પોતાનું પેલું કરે છે રીસાયકલિંગ કરવું જોઈએ જે કચરો એ લોકો કાઢે છે બહાર જે વેસ્ટેજ માલ છે, તે યોગ્ય રીતે એ લોકો રીસકલંગ કરીને એ લોકો સારી રીતે પેલું કરવું જોઈએ, કારણ કે એ લોકો આવા ઉદ્યોગો તમે જાણો છો કે અમારા અમારા જે ગામ છે, તેના નજીક એવું એવું નાનો ઉદ્યોગ ચાલી રહ્યું છેમ જ્યાં એ બોલપેન જેવી વસ્તુઓ બને છે, એટલે કે ત્યાંથી એવા વેસ્ટેજ મા છે પ્લાસ્ટિક ના તે લોકો અમારા ગામના નજીક એવા મેનરમાં નાખી દે છે, અને પછી તે અમને કેટલું પ્રદુષણ પણ કરે છે. કેટલીક દુર્ગંધ એવી ગંદી સ્મેલ આવે છે, જેના કારણે અમારા જે ગામના લોકો છે, તે લોકોને પછી શવાશ લેવા માં તકલીફ પડવા માંડી લઈ હતી એ પછી અમે બધા ઘણા બધા પ્રયાસો કર્યા અને, પછી અમારા સરપંચશ્રી જાણ કરી કે આ ઉદ્યોગના કારણે આપણા ગામમાં ઘણી બધી તકલીફ થવા માંડી રહી છે. આપણે હોલ લાવવું ખૂબ જરૂરી છે, અને પછી અમારા ગામના બધા જ જે બધા ગામના જે મોટા વડીલો હોય છે નાના છોકરાઓ હોય છે, તો પછી અમારા આજકાલના યુવાનો બધા ગયા અને ત્યાં ભેગા મળીને પછી ત્યાં, જે ઉદ્યોગો છે ત્યાં વાત કરીને પછી આખું ત્યાં એ લોકોને સમજાવ્યું પછે આમાં થોડું આન્દોલન કરેલું, અને પછી એ લોકો સારી રીતે યોગ્ય રીતે એ કચરો નિકાલ કરે છે, એટલે કે આપડે એ ધ્યાન રાખવું જોઈએ કે આવી ઘણી બધી ઉદ્યોગો તો આવવાની જ છે અને આક ઘણા બધા જગ્યાએ મોટી મોટી ઉદ્યોગ ના કારણે પ્રદુણ થતા હોય જ છે. થી કરીને આ જે ઉદ્યોગોમાં, મોટી મોટી જગ્યા જે પણ જેધ વસ્તુ બને છે ત્યાં બધા જે સરકાર મુલાકાત લેવી જોઈએ, અને કેવી રીતે એ લોકો બનાવે છે કેવી રીતે યોગ્ય રીતે એ લોકો માલનો ઉપયોગ ઉપયોગ કરતા છે કે નથી યોગ્યતે ઉત્પાદન થાય છે કે નહી જોવું જોઈએ, અને માલમાં કોઈ વરસાદ થતી છે તે પણ એ લોકો જોવું જોઈએ, અને ક્યાં કચોરો લોકો નિકાલે છે ક્યાં એ લોકો પેલું કરે છે તે જોવું જરૂરી છે કારણ કે, એવું જોશે નહી કે પછી આપણા દેશમાં પ્રદુષણ થતું જ રહેશે અને પછી આપણને આવી બધી ગરમીનું આગળ જતા ખૂબ જ તકલીફ થવાની છે. કારણ કે અમને તો અમારા ગામમાં પાણી પાણીની તકલીફ માંડી એટલે કે જે તકલીફ થતી હતી પેલા, અમારે બ‌ઉ વધારે થઈ રહી છે કારણ કે જે, ગરમીનું પ્રમાણ એટલું વધવાથી અમા જે નદીઓ છે તળાવો છે તે સુકાઈ ગયા છે, અને અમારું પાણી પણ અરે તો છોડવામાં નથી આવતું ખબર નહી. કેમ શું થયું છે સરકારશ્રી એ, પણ હવે શું કર્યું તે ખબર નથી અને અમારા જે ગામમાં પહેલા નહેર માંથી પાણી છોડવામાં તેના કારણે બધા ગામના લોકોને ખેતી કરવામાં સારી રીતે પડતું હતું પરંતુ હવે તે પણ નથી થતું કારણ કે, હવે તો જે પાણી નથી આવતું તેના કારણે બધા લોક લોકો ખેતી કરવાથી પણ ડરે છે, કારણ કે ખેતી કરશે તો પછી પાણી એ લોકો આપશે નહીં આપશે એમ કરીને પછી શું ફાયદો, એટલે પછી ખેતી પણ હ તો ખ કરવા એ લોકો ના કરે છે કારણ કે આવું કરે છે, એટલે કે અમારા ગામમાં ગરમીના આજે હમણાં જે ચાલી રહી છે થોડી ઘણી અત્યારે તો આમ તો પાણીનું પ્રમાણ એટલે અમને પરુ જે બીજા એવા, ગામનાવા પરિવારો છે તે અમુક લોકોને નથી મળતું કારણ કે એમ લોકોના ઘરે બોર પણ નથી ને પાણીની સુવિધા એકદમ ઓછી હોય છે, એટલે કે સરકાર શ્રી એ ધ્યાન આપવું જોઈએ કે ઘરે ઘરે જે પેલા બોરના એ સપ્લાય આપવું જોઈએ, કારણ કે સરકારે જ આ જનતાને કામ કરવું ખુબ જરૂરી કારણ કે સરકારને આપણે, આપણે જ લાવીએ છીએ સરકારે આટલું તો ધ્યાન રાખવું જ જોઈએ કારણ કે આટલી તો, એ લોકોની જિમ્મેદારી હોય છે શું તમારા ગામમાં કેવું છે તમારા ગામમાં ગરમીનું જે સિઝન ચાલે છે? ત્યાં ત્યારે તમારા ગામના બધા જ પરિવારને પાણીની સુવિધા મળી રહે છે પૂરતી.
હા ભાઈ મને તો એવું લાગે છે કેમ તો પાણીની સુવિધા થોડીક એમ તો મળી રહે છે કારણ કે હમણા તો અમારે ઘરના બધું બધા, જ બોર ને એવું કરી દશું પરંતુ આગાડી ખુબ જ વધારે એવ તકલીફ નો સામનો કરવો પડ્યો હતો અમારે કારણ કે આગડી એવું બધું ન ચાલતું હતું અને, ખુબ જ વધારે તકલીફ થતી હતી, પરંતુ મતલબ પાણી વિશે થોડુંક સુધર્યું છે મારા ગામમાં અને, ખુબ જ સારી રીતના કામકાજ ચાલ્યા કરે છે અને, અમારી ઘર બધાની ઘરે મતલબ બોર પણ કરી આપવામાં આવ્યા છે અને અમારી ઘરે તોટ જ પરંતુ અમારા ગામમાં પણ એક, હેન્ડપંપ પણ લગાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા જેથી કરીને, મતલબ અમારા ગામમાં પાણીની સુવિધા તો હમણાં સારી રીતના ચાલ્યા કરે છે, અને પૂરપોતાના જેટલું જોઈએ પાણી એટલું પૂરતું પાણી તો મળી જ રહે છે અને પીવાનું પાણી તો પહેલા થી જ મળતું જ હતું, પરંતુ હવે એમ તો સારી રીતના બધું ખેતી ન બધું માટે પણ પાણી ને એવું મલી રે છે અને યોગ્ય રીતના અમે ઉપયોગ કર્યા કરીએ છીએ, એથી કરીને અમને એટલો બધો તકલીફ નો સામનો તો ના કરવો પડ્યો પરંતુ, હાલમાં અમારે મતલબ પ્રદુષણની થોડીક સુવિધા વધારે કરવી જરૂર છે કારણ કે અમારી ગામમાં કચરા પેટી લગાવવામાં ન આવી છે તો મતલબ અમે સરકારશ્રીને પણ વાત કરી કે અમારા સરપંચ માટે, કે મતલબમાં અમારા ગામમાં કચરા પેટીને એવું લગાવવામાં આવે જેથી કરીને અમારા ગામ પણ થોડુંક શુદ રહે અને કચરો ગમે ત્યાં ના ફેંકે, એથી કરીને અમને કચરાપેટીની સુવિધા અમને લગાવી આપ એમણે કહ્યું છે અને જો ચકતરા પેટીલા ગામ આવે તો મતલબ અમારું ગામ હજુ થોડુંક સારું થઈ શકે એ મારી આશા છે.
હા એ તો એજ છે કા કે આપણે જેટલું પાણીનું પાણી બી સ્ટોર કરવું જોઈએ, એવું નથી કે આપણને પાણી વધારે મળે છે તો આપણે પાણીને બગાડ કરવું જોઈએ એટલે કે તો ઘણા બધા પરિવાર બી હોય છે કે એવું કરે છે, એટલે કે પાણીનું યોગ્ય પાણી નુ મહત્વ એ જ જાણે છે કે જેના પાણી એકદમ એ લોકો બૂન બૂન કરીને એ લોકો વાપરતા હોય છે, એટલે કે આપણે પાણી યોગ્ય રીતે વાપરવું જોઈએ અને આપણે ગમે ત્યાં કચરો ફેંવો જોઈએ ને આપણા બાજુ આપણા આજુબાજુ કે પછી ગામડું કે પછી આપણા જે આપણે જ્યાં ફરીએ છી નાના નાના બાળકો રમે છે ત્યાં યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ. અને આવનારા જે બાળકો હોય છે તે લોકોને પણ સલાહ આપવી જોઈએ કે તમે કચરો કચરા પેટીમાં નાખો ગમે ત્યાં વસ્તુ ખાઈને ગમે ત્યાં નાખી ને દેવો, એવું પ્લાસ્ટિક છે ઘણી બધી વસ્તુ છે બોટલ છે, એ ગમે ત્યાં નાખીને દેવું યોગ્ય રીતે કચરા પેટીમાં નાખવું જોઈએ, જેથી કરીને આપણે આપણા દેશને સારી રીતે સુધારી શકશું. પ્રદૂષણ આપણે અટકાવસુ તો આપણા દેશમાં ઘણો બધો બદલાવ આવશે અને આપણા દેશના ઘણા બધા નાગરિક એવા સારા રહેશે કારણ કે પ્રદૂષણ જો આપણે ફેલાવસુ પછી દેશમાં ઘણા બધા પ્રકારના રોગચાળો ફેલાવવા માંડવાનો જ છે, સારું મળીએ પાછા આપણે આવા દેશના આર્થિક કોઈપણ વિકાસ વિશે આપણે વાતચીત કરીસુ.
હા ભાઈ ચાલો મળીએ.